હલોો, હા જય શ્રી કૃષ્ણ
ના
ચા પાણી પીધા કે
હા, પીલીધા હો, ક્યાં પાણી.
હા, હા એજ, એજ તો હવે કઈ, આપણે શું કે ઇન્ડોર ગેમ્સ. અને આઉટડોર ગેમ્સ વિશે આપણે, થોડી ચર્ચા કરીએ.
હમ હા, હા સાચી વાત છે. અત્યારે તો આ ઘર મા આઉટડોર ગેમ્સમા, તો જવાય એવું જ નથી અત્યારે તો ઇન્ડોર ગેમ્સ માં જ મજા આવે એવું છે, કે નો છે, ચેસ છે, કેરમ છે સાપસીીડી ઈ પછી લુડો છે, એવી બધી ગેમ્સ અત્યારે અંદર રમ્યા ને તોજ મજા આવે તડકા ના બારે આઉટડોર ગેમ્સ, રમવા જઈએ, તો તો અત્યારે બીમાર પડ
હા, હા બીમાર પડી જાય, અને આ બધી જે આ ચેસને, આ બધીઇન્ડોર ગેમસ ને એ એનાથી આપણ, કેવો મગજ પણ વિકસે કારણ કે એ કેવું માઇન્ડ થી રમવાની હોય છે આ બધી બધી જે ગેમ્સ હોય છે તો આજે ચેસ ને લૂડો ને બિઝનેસ ને એ બધું રમે ને બાળકો તો એ લોકો એક તો એન્જોય પણ કરે અને એના ફન્ડ સાથે. એ વાતો પણ કરી શકીએ અને આ રીતે એનું માઈન્ડ પણ વિકસી શકે કે હા આપડ કેઈ રીત ન અમર આ કરવાનું છે આ બહુ મહત્વનો ભાગ ભજવે છે
હા સાચી વાત છે ઈન્ડોર ગેમ્સમાં તો આપડે જો ફ્રેન્ડ સાથે રમી શકીએ પછી પરિવારના સભ્યો સાથે ભી રમી શકીએ આ ઉનોજ છે પછી અ લુડો છે એવી બધી ગેમમાં તો શું મજા વિથ શ કેવાય આપ મગજની એક્સરસાઝી થઈ જાય થોડક ક ભી આપડો એક્ટિવ થઈ જાય અને બધા ફેમિલી ના સભ્યો સાથે સરસ આપણે સમય ભી વિતાવી શકીએ કે આપડે ઉનો રમીએ તો એમાં બધા કેટલાક એક સાથે છ થી સાત જણા પરિવાર ના આરામ થી રમી શકે તો બધાને ભી ફન ભી થઈ જાય થોડીક મસ્તી ભી થઈ જાય અને બધા પોતપોતાનું માનસિક રીતે શું કેવાય એમાં ઇન્વોલ્વ થઈને ગેમ ભી રમી શકે
હમ ફ્રેશ થઈ જાય બધા સાથે રમીએ ને એટલે આપણે ફ્રેશ થઈ જાય અને આઉટડોરમાં જોઈએ તો આઉટડોર આમ એક રીતે ફિઝિકલી બહુ સારું કેહેવાય કે આપણને પેલું એક્સરસાાઈઝ થઈ જાય જય્યારે ઈન્ડોરમાં શું થાય કે આપણને એક્સરસાઇઝ આપણા શરીરની એક્સ તે જ ના થાય અ આપણે આઉટડોર જયારે રમતા હોય ને ત્યારે આપણા હાથ પગ દોડીએ છીએ ચાલીય છીએ ઉઊભા રહીએ બેસ તેે તો આપણા આખા શરીરની એક્સરસાઇઝ થઈ જાય છે આ જે આપણે જોઈએ તો ક્રિકેટ છે વોલીબોલ ફૂટબોલ આ બધી જે આઉટડોર ગેમ્સ છે એ રમે તો અ કેવું એનાથી આખું અને શરીરને એટલો પસીનો થાય એનાથી આપ ફીટ ફટનેસ પણ જળવાઈ
હા સાચી વાત છે એનાથી આપણેે જો શારીરિક શ્રમ થઈ જાય છે અ પસીનો વડે તો આપડા શરીર નું શું કેવાય જે અંદર જે ઓલું વોટરનું પ્રમાણ વધી ગયું એ પસીના રૂપે બહાર નીકળી જાય એટલે શું કેવાય શરીર માં એક સંતુલન અને બેલેન્સ જળવાઈ રહે અને આપડે શરીર માં એક તાજગી નો અનુભવ કરી શકીએ કે થોડી વાર રમી લઈએ તો ફ્રેશ થઈ જાય અને ઘરથી થોડાક બહાર જઈએ તો ભી વાતાવરણ ચેન્જ થઇ જાય અને થોડીક સ્ફૂર્તિ આવે આપણા શરીરમાં કે આખો દિવસ કોઈ વિદ્યાર્થી છે કે કોઈ શું કેવાય પર્સન છે ઘરમાં ને ઘરમાં કઈ હોય અને બારે જઈને થોડું ગ્રાઉન્ડ ઉપર જઈને એકાદ ગેમ રમી લે થોડોક શારીરિક શ્રમ કરી લે તો એનું સરસ શું કેવાય માઈન્ડ ભી ફ્રેશ થઈ જાય અને તેનો શારીરિક શ્રમ ભી થઈ જાય
હા અને જો શારીરિક શ્રમ થશે એટલે કેવું ઊંઘ સારી આવશે અને ઊંઘ સારી આવે એટલે તમને તાજગી અનુભવાય છે, અને ભૂખ પણ લાગે એનાથી આપડી પાચન શક્ તે છે, એ પણ વધે છે, આપડે જય શારીરિક શ્રમ થાય, ત્યારે એકદમ પછી, આપણને ઘરે આવીને ભૂખ લાગે તો ફ્રેશ થઈને, જો સરસ થી, જમીએ તો આપડી પાચન શક્તિ એ ખુબ સારી થઈ જાય છે, અને જે કબજયાતને એવા બધા બધા પ્રોબ્લેમ્સ પણ દૂર થઈ જાય છે, એટલે સારું છે. આઉટડોર પણ બહુ સારી ગેમ્સ છે. પણ એમાં એક એ પણ થાય છે, કે બહુ જો તડકામાં એમાં બધું રમીએ તો સ્કીન કાળી પડી જાય છે. કા, તો પછી સ્કીિન ના રોગો થાય, જો એમાં ધૂળની ને એવી બધી. એલર્જી હોય, તો પછી સ્કીિનના રોગ થઈ, શકે અને ઘણી, વખત પડી જવાય તો કઈ લાગી પણ જાય છે. ઘણી વખત શું કરે બાળકો, રમતા, રમતા ધ્યાનના આપે, ને એકબીજાના ધક્કા લાગે કે આમ તેમ થાય, તો પડી જાય તો પછી એમાં ઈજાઈ થઈ જાય છે. અને એને લીધે એ લોકોનું થોડુંક સ્કૂલ જવાનુ, આ તે એ પણ બગડી શકે છે.
સાચી વાત કીધુ તમે કે ઈજા થઈ જાય, બારે જો ગ્રાઉન્ડ ઉપર રમવા જઈ, તો આપડે ઘણા સ્પોર્ટ્સ જોયા હશે, ક્રિકેટમાં જ છે કે અત્યારે લાસ્ટ આપણેે જે આરસીબી આઈપીએલ હતો, એ આરસીબી નો એનો ફાઈનલ મેચ હતો. તો ત્યારે વિરાટ કોહલીને જ કેટલી આમ ઈન્જરી થઈ ગઈ હતી, કેને શું ક ની ન ચાલુ થઈ ગયો, તો ચાલુ ગેમ હતી ત્યારે તો આપડે જે આઉટડોર ગેમ્ રમીએ છે, તો એમાં એવી પ્રોબ્લેમ ભી આવી શકે છે, કે આપડી કોઈ સિરિયસ ગેમ હોય. ત્યારે એવો પ્રોબ્લેમ થઈ જાય, તો આપણી ગેમ તો બગડે જ છે, પણ આપણું શું કહેવાય એક ઈજા. થઈ જાય છે, જેને પાછું શું કેવાય રીપેર ખાતા બહ બધી વાર લાગે છે.
હા, એજ, એજ અને આ એ પાછુ ઈન્જર્ડ એટલું બધું થઈ જાય છે, કે આપણે સ્નાયુ ખેંચાઈ જાય કે એવું બધું પણ થઈ જાય છે, એટલે ઘૂંટણ ના પ્રોબ્લેમ થઈ, જાય. પંજામાં પણ ઘણી, વખત એ પ્રોબ્લેમ થઈ જાય છે, શોલ્ડર ના પ્રોબ્લેમ પણ થઈ જાય છે. તો એવું બધું થાય છેને, ઈન્ડોર ગેમ રમતા હોય ત્યારે આવું બધું નથી. થતું કારણ કે એ બેસીને રમવાનું, હોય કા, તો પછી થોડું થોડું જ સામસામે ઉભા રહીને નહી. એવી જ રીતે કરવાનું હોય છે, પણ ઘણી વખત ઇન્ડોર ગેમ્સ છે. વધારે પડતી રમવાથી મગજ થાકી જાય છે, આપણું. તો મગજને પ્રોબ્લેમ થઈ જાય છે, વધારે પડતી જો એવી બધી ગેમો રમવામાં આવે તો એવું થાય અને એમાંય મોબાઈલમાં જો વધારે ગેમ રમવામાં આવે. તો તો પછી આંખને અને કાનના અને બધા જ પ્રોબ્લેમ આવી જાય છે.
સાચી વાત છે, અ જો અત્યારે અત્યારના બાળકોને તો મોબાઈલ પે જો વધારે એ આઉટડોર ગેમ્સ અને આવી બધી એક્ટિવિટી વાળી ગેમો છેો, ને બહુ બ ઓછી રમે છે, અત્યારે મોબાઈલ પર વિડીિયો ગેમ પછી મોબાઈલમા વિડીયસ જોવા અને એવી બધી ટીવીમા વિડીયો ગેમ એવી બધી ગેમનોો, જ વધારે પડતો ઉપયોગ કરે છે. તો અત્યારે એ લોકોને શું કેહેવાય માનસિક અસર થાય છે, અને તેનો સારી શિક, વિકાસી જેટલો થવો જોઈએ ને એટલો નથી થતો, તો એ લોકો ને આપણે નવી, નવી એક્ટિવિટીઓ વાળી ગેમ રમાડવી જોઈએ, કે બારે ગ્રાઉન્ડ થોડીક, વાર કે આખા દિવસની એક કલાક તો એને લઈજ જવા જોઈએ, કે જેથી એનો શારીરિક વિકાસ ખુબ સારી રીતે થઈ, શકે
હમ, હા હાઈટ નો પ્રોબ્લેમ થઈ જાય છે, પછી અત્યારે શું છે બાળકો ઘણી વખત હાઈટ નથી વધતી અને બેસી, બેસીને બધી ગેમો રમે ને તો પછી એ જે મેદસ્વીિતાપણું છે, એ પણ આવે છે, તો એ જો, આપણે આઉટડોર ગેમ્સ રમીએ તો એ પાછું બહુ ફાયદો થાય છે, જે ફેટ જમા થાય, એ નથી થતી જયારે ખાલી ઈન્ડોર ગેમ્સમાં જો રમ્યા કરે ને બેઠા, બેઠા, જો બધું કર્યા ક કરે તો ફેટ જમા થાય અને, એને લીધે બાળકો કેવું એનું શરીર ફૂલી જાય છે. તો, એના કરતાં બંને બંને રમવું જરૂરી છે થોડી થોડાક ટાઈમ્સ અમુ દિવસ હા, એટલે કે કેવું વીકમાં અમુક દિવસો ઈન્ડોર ગેમ્સ રમવી જોઈએ અને, અમુક દિવસોમાં આઉટડોર ગેમ્સ રમવી જોઈએ આ બંને નુ બેલેન્સ કરી, અને બાળકોને રમાડવા જોઈએ
હા સાચી વાત છે, અત્યારે તો ઈન્ડોર ગેમ્સમાં અત્યારે જે પ્રિ સ્કૂલ ની એક્ટિવિટી હોય છે, એમાં કેટલી સરસ ગેમ્સ અવેલેબલ હોય છે, કે ઘરની ને ઘરની અમુક વસ્તુ હોય એના ઉપયોગ થી, બાળકોને સરસ નવી, નવી ગેમો બનાવીને રમવાડવામાં આવે છે. ઘણી સરસ એક્ટિવિટીઓ થાય છે, અત્યારે તો પ્રિ સ્કૂલમાં કે જે બાળકોને સારી રીત અને, માનસિક વિકાસ માટે જરૂરી હોય ને એ રીતે
હા, અને આજે એ જરૂરી છે. કે માઇન્ડ, તમારું પાવરફુલ બનવું જોઈ તો એ બધી ઇન્ડોર ગેમ્સથી, અને આવી રીતે કેવું કે એક્ટિવિટી ને એવું બધું કરે તો, જ એનું માઇન્ડ પાવરફુલ બનશે આગળ ભણવા માટે અને, એ બધા માટે એ બધું બહુ જરૂરી છે, તો ઈન્ડોર ગેમ્સ રમવી પણ બહ સારું છે, એમાં ઘણી વખત તો હવે તો કેવું છે કે મોટા, મોટો એ હોલ બનાવી દેવામાં આવે છે, કે જેમાં આપણે તડકોય નથી લાગતો, અને એમાં જ ને એવું બધું પણ રમી શકાય છે, એટલે જેમાં
હમ હા અત્યારે બોક્સ ક્રિકેટ છે, ટીકર બોલ મોટા, મોટા શહેરોમાં અત્યારે બહ ફેમસ છે, કે ગ્રાઉન્ડમાં શું કેવાય એ આખા ગ્રાઉન્ડ માં, નેટ બધી ફરતે લગ ગાવી દે કે બોલ છે, ને ગ્રાઉન્ડ ની બારે ના જાય અને બો સા બહુ જાજો શ્રમ ના કરવો પડે કે એટલામાં જે છે, ને બોક્સ ક્રિકેટ રમે કે જેનાથી, એમ શું કેવાય રમવાની બી મજા આવે છે.
હ હા, અને એનાથી શું પેલું ઈજાઓ અને એવું બધું ના થાય એટલે વધારે હ બધું આ મોટા સિટીમાં, આવું બધું થઈ ગયું છે કે ગેમ્સ દોન બધા બનાવવામાં આવે છે, તો એનાથી ઘણો બધો ફાયદો થઈ જાય છે, એ એટલે આ બાળક લોકોને અત્યારે, બધી જ જાતની ફેસિલિટી બહુ મળે છે રમવા માટે જયારે આ અમે નાના હતા, ત્યારે તો કેવું હતું કે બારે જ રમતા હતા અને, ઇન્ડોર ગેમ્સ નું તો એટલું બધું કોઈ મહત્વ જ નહતું, જ્યારે હવે હા હા, હવે આ બધું બાળકોને બંને રીતે ગેમ્સમાં રમી શકે છે, ને એને મજા પણ, આવી શકે છે.
ચીવાત છે, સારું ચાલો આપડે ખુબ સારી વાત કરી ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સશું, તો પાછા મળીએ
હા, હા, હા સારું, સારું બાય, જય શ્રી કૃષ્ણ, હા.
હ